હલો
હલો
જય શ્રી કૃષ્ણ કેમ છો
કેમ છો
હું પણ મજામાં શું કરું છું
તમે શું કરો
હું પણ હમણાં ચા બનાવીને આ છોકરાઓને થોડો નાસ્તો આપ્યો અને હવે આ લોકો બાર રમવા જાય છે એટલે હું પણ મારું થોડું ઘણું કામ જે વધેલું છે એ કરી નાખું.
હા ઘરનું કામ તો ચાલતું જ
હા પછી સાંજની રસોઈની થોડી તૈયારી કરી નાખી. કે કારણ કે આ લોકો તો રમીને આવશે એટલે તરત કેશે મમ્મા જમવાનું આપો.
હા એજ છે એટલે રોજ શું બનાવવાનું એનું પણ ટેન્શન
સાચું કહો છો તમે હા હવે જોઈએ કે હવે શું હમણાં તો જો કેરીના રસ ન સીઝન છે એટલે એક ટાઈમ તો એ હોય જ કે
હા હા રસ તો જુવે જ રોજ.
હ હા અને સીઝન એટલે હમણાં તો બધાને મારા નાનો નાનું છે ને એને તો બહુ જ ભાવે. અને એ તો રો ર એને તો પુડી કા તો રસ કા તો અ ભાત અને રસ એ તો એનાથી જ ખાય છે. તો શાકભાજી અને દાળ એક કઈ પણ બનવુ ના તો એ એ તો જમતો જ નથી એ તો ખાલી રસ અને પ પોળી તો રસ અને ચોખા એવી રીતે ખાય છે.
છોકરા લોકોને તો રસ ની કેરી બહુ જ ભાવે. આખો દિવસ એજ ખાયા ઘરે અમારે ત્યાં બી એવું જ છે. આપખો દિવસ કહે રહી હ મે રસને એક ચાલ્યા કરે બેવું ટાઈમ રસ જો હો જ બધાને
હા હમણાં તો સીઝન છે એટલે અમારા અહં કેરી બહ સારી એટલે હું હું હમણાં ઉદેપુરમાં રહું છું બાકી ગુજરાતમાં તો બહુ સારી સારી કેરી આપડી કેસર કેરીનું
હા અમારી તો વાડી વાડી છે એના પર બહ મસ્ત. મસ્ કર્યા કેસર હા પોસને બધી કેસર બહુ સાર લાગે.
કેસર કેરી બહુ સારી લાગે અહિયાં પણ આવે છે બધી. પણ એનો સ્વાદ આટલો સારો હોતો નથી એક તો એ લોકો એ શું છે પાવડર થી પકાવેલી હોય છે તો એમાં થોડો સ્વાદમાં ફેરફાર આવી જાય છે અને આપણેે શું એકદમ તાજી હા, ખાધેલી છે આપણે આપડા બાગ માંથી કાઢીને અહ એવી રીતે તો આપણને એ સ્વાદનો અનુ ભવ છે, અહ એટલે આપણને એજ ભાવે. કેસર ની, હાફુસની એવીઓ.
મળે બધી દુકાન પર બધી કેમિકલ થી પકાયેલી હોય
હા સાચું કહો છો તમે. અને બી જું અહ એના સાથે શું થોડો હલ તો બીજું કઈ સ શાકભાજી થોડી ઓછી હોય, તો પણ ચાલે, રસ હોય તો રસ થી શું બધા રજી જાય છે, જમી લે છે.
હોય એટલે જો શાક નું ટેન્શન નહીં, શાક નહી બનાવીએ તો ભી ચાલે.
હા એટલે હું બસ હમણાં આ રસ ની જ તૈયારી કરું છ છું. કેરી છોલી નાખી છે, પણ જોને આમાં પણ કેટલું બધું આપણે ડબલ-ડબલ વખત કામ કરવું
બઉ ડબલ, આખું કેરી છોલવાની પછી એને ગ્રાઇન્ડ કરવાનું ન બ
હા હા અને કેરીનો તો જો કેટલો ઉપયોગ છે હમણાં સીઝન છે તો કેટલા બધા લોકો લોકો કેરી ના કઠઠી કરીને અ આમચૂર નો પાવડર બનાવે છે. છે અ અથાણું મૂકે છે.
હા પછી આમ પાપડ હા. જોતાનો અ જમારે બી અચાર બનાવાનું છે કેરી ન હમણા બનાવશું. કેરી પણ છું. સારી હા એ આજાર ની કેરી લાવે છે. કજાર બનાવ હમ.
હા હા તો હું પણ બનાવવાની છું પણ મારે પણ એવું કે મારા છોકરાઓ કે મારા ઘરના એ લોકો બધા હ અચાર બહ એ લોકો ખાતા નથી પણ મને બહ શોખ છે કેરી ન ખાવો અને કેર અને ગુંદાનો ગર પણ બ સરસ લાગે છે
હા બહુ સરસ લાગે ગુંદાને કેર ન રાજસ્થાન માં ફેમસ છે
હા હા હા
હ હા એ છે
બસ એની સાથે હવે શું છે કે એજ ઘરનું સાારણ કામ થોડી તૈયારી ભોજનની થોડી તૈયારી કરી નાખીએ એટલે શું છે કે ત્યારે પછી મોડું ના થાય
હા એજ પછી એ લોકોને તો બધાને વેલું જમું ન જો એટલે બનાવ જ ખ
હા પછી આવે ભૂખ લાગે રમીને આવે એટલે ભૂખ
હા એ હ વેકેશન છે એટલે એ લોકો ને મજા આવે
હા મજામાં મજા બસ બધા આપણું કામ વધી જાય છે સવાર થી લઈને સાંજ સુધી બસ થોડી થોડી વાર માં મમ્મા ભૂખ લાગી છે શું શ બનાવ્યું શું બનાવ્યું એટલે હમણાં તો વેકેશનમાં તો આજ છે
હા એજ અને આજ ટાઈમ મળે લોકોને એજય
અને આપણેે જો રસોઈની પણ પહેલાથી થોડી ઘણી તૈયારી કરી રાખીએ શાક સમારે. ને રાખી આ કેરી નો રસ એવું બધું બનાવીને પેલા જ આપણે ફ્રીજમાં મુક. રાખીએ તો આપડણે જયારે ર બનાવાનો ટાઈમ હોય તો આપણને પણ આટલો સમય ના લાગે? એને એ ક્યારે કામ થ પૂરું થઈ જાય એ પણ આપણને ખબર ના પડે?
હા એજ મેં બી હમણાં લોટ બાંધી અને એ જ રસ બના્યું છે એટ શાક પછી રાતના આવશે ત્યારે બધળ બનાવી દેશું
હા હા અને આ ગરમા ગરમ રોટલી બનાવવામાં પણ આપણને મોડું થઈ જાય છે કે જયારે આવે ત્યારે બનાવીએ તો પણ પછી? આપણે રસોઈથી આપણને છુટકારો જ નથી મળતો.
આપણને તો છુટકારો છે જ નથી આ ખોદીઓ જ રસોડામાં. એ પાછી ગરમી બી બહુ છે. ના ના બ રસોઈ રોટલી બનાવી. અત્યાર સુધી તો આટલું બધું પસીનું પસ જઈ.
મને એ વાત બિલ ક બિલ બૌ સાચું કયો છો તમે એટલે હું પણ પહેલા તો તૈયારી બધી થોડી સામાન્ય તૈયારી કરી નાખું છું પછી રોટલી બનાવો એટલે પડસે હોો તો તમે જોુઓ ને. માથેથી લઈને પગ સુધી પડશે. તેવો પૂરો આવી ર્યો છે.
હ રાજસ્થાનમાં તો વધારે ગરમી.
હા બહુ જ ગરમી છે અહિયાં તો.
હમ અહિયાં તો રાજસ્થાનમાં બહુ ગરમી પડે.
હ અને આપડે જો આવું કેરીનો રસ્તો. તો હું મેં બનાવ્યો જ છે પણ એની સાથે સાથે આમારા છોકરાઓ શું છે એક્સપેરિમેન્ટ પણ કરતા રહે છે. આપડે બોલું આઈસક્રીમ ઘરે નથી. છોકરાઓ વાળી કલા છે હમણાં શું છે વેકેશન ચાલે છે ને તો એ લોકો એક્સપેરિમેન્ટ પણ. કરે છે કે અ કેબ દૂધમાં મિક્સ કરીને.? પછી જમાવીનેઅ હા આઈ. જેમની જેમ એને જમાવીને મૂકે છે પછી એ લોકો. ચાલતા જાય ને ખાતા જાય.
હા સારી લાગે કાચી કેરી ન પણ આમ સારી લાગે.
હા હા આમપ ના બનાવે.
હા હા આમ ભના બ હા હા આમ કરના બ વ. ચ.
હા અને કેરીનું શાક તો એવું છે કેરીનું શાક પણ બને છે ને મીઠું શાક બને છે. પણ આપણે આપણે વધારે ટાઈમ માટે એક કરીને રાખી શકી છે.
હા કેરી નું શાક ભી બહ મસ્ત લાગે.
હા
હા ખાટી મીઠ ચટણી બહ સારી લાગે કેરીથી તો બ બ વસ્તુ બને. કાચી કેરી અને બેઠા
અને બધી જગ્યા બનાવવાની તે એની અ પણ અલગ અલગ છે. આપણે અહિયા બનાવીએ છે રીત અલગ અલગ છે.
હમ્મ, કોઈ કોઈ મીઠી ખાય, કોઈ તીખી ને કોઈ ખાટી મીઠી ને બધા ન અલગ ટેસ્ટ.
બધાનો અલગ અલગ ટેસ્ટ છે. આને આપણે ગુજરાતમાં દાળ ઢોક લી બને છે ને તો દાલ ઢોકળી નો પણ અલગ અલગ ટેસ્ટ છે. કોઈ મીઠી કરીને ખાય છે અને કોઈ અ તીખી હા. અમારા અહિયાં બધાને તીખી વધારે ભાવે છે અને છો
અમારે ભાઈને હા મને તીખી તી કેક દાલડોકલી સારી લાગે એમ.
હા.
હમ્મ.
દાલ ઢોકલી બનાવવાના પણ અલગ અલગ તરી
હા એ છે દાલ ઢોકલી અલગ અલગ છે બધા ગુજરાતી લોકો અલગ બનાવે છે. મીઠી બનાવે પછી મારાવાડી લોકો તીખી બનાવે. હમ્મ.
પણ જે ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ હોય છે ને એ બહુ સારો લાગે છે.
બહું મસ્ત લાગે. હમ્મ. હું વેકેશન માં
મારી તો ફેવરેટ વેકેશન માં તો હમણાં શું વેકેશ શન હમણાં જ પડ્યા છે, એટલે બાળકોને પેલા એમના મામાને ઘરે જવાનું એ તો એમનું પ્લાન પેલાથી જ બની ગયો છે. હવે બસ થોડું આ ઘરનું થોડું આ હાઉસ હોલ્ડ વાળું કામ ખતે ખતમ થાય ઘઉં ભરવા મરચા ભરવા એવું બધું થોડું કામ કરી લઈએ એટલે પછી ફરીને આઈએ વેકેશનમાં.
હા એ છે. ઘરનું કામ તો ખતમ થાય જ નહીં, ટાઈમ કાઢવા જ પડવે.
આમાં આપણને સમય કાઢવો પડે, સાચું કહો છો તમે.
હમ્મ, એજ. જરા બી ટાઈમ નહીં મલે. સવાર થાય એટલે ઘરનું કામ, એટલે બપોરે ખાલી થોડુંક આરામ મલે, એટલે પાછું ઘરનું કામ.
સચું કહો છો. કપડા, વાસણ બધું એક પછી એક આપડે કામ કરીએ, પેલા ઘર ના એ જાય, રસોઈ બનાઈએ, સવારે ટિફિન બને પછી ઘરના મારા હસબેન્ડ બહાર જાય ટિફિન લઈને જાય એમના નો એ પછી જ આપણે ઘરનું કામ વ્યવસ્થિત
અચ્છા છોકરા લોકો હોય ને તો કામ બી વધારે ઘરમાં એ કોઈ જ કામમાં જતું રહે. ભુરગ્યા
અને બપોરે તો થોડો તો રેસ્ટ જોઈએ.
જોઈએ જ થોડુંક વસ્ટ કરીને ઉભા થઈએ એટલે પાછા ચા બનાવો નાસ્તો બનાવો રાતની રસોઈની તૈયારી
હા બસ. આખો સમય આખો દિવસ ક્યાં પસાર થઈ જાય. ખબર જ નથી. પડતી કામ અને કામમાં નીકળી જાય.
એજ નેું આપડો વેકેશન નથી થતું બધા ન વેકેશન થાય. આપ આપ આપને નથી મળતો બાકી બધાને વેક કે જે
સાચું કહો છો તમે આપ આપડો કોઈ ગૃહિણી નો કોઈ દિવસ વેકેશન થતો નથી રોજ એમને તો કામ એમનો કામનો તો વારો રોજનો છે જ તે સાચ ચૂ કહો છો તમે ચલો હવે તૈયારી કરીએ હવે પણ તૈયારી કરો તમે પણ સાંજની રસોઈની થોડી તૈયારી કરી લો.
હા મે બી તૈયારી કર. હા હા ચાલો જય શ્રી કૃષ્ણ. જમ